લો, હેલો.
હા, બોલો ને.
કેમ છે તમે?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમને મારી અવાજ આવતી છે?
હા મને આવે છે.
સારું. તો આજે હું તમારા સાથે પરિવાર વિશે વાતો કરવા માગું છું. તમારા પાસે ટાઈમ છે?
હા બેન ટાઈમ છે.
સારું, તો હું તમે કહેવા માંગુ છું કે પરિવાર એ સમાજનો પાયાનો અને સૌ થી મહત્ત્વનું એકમ છે. જે વ્યક્તિને પ્રેમ, સુરક્ષા અને સંસ્કાર આપીને તેનું જીવન ઘડે છે. પૃથ્વીનો છેડો ઘર એ કહેવત પરિવારના જે મહત્વને સયોટ રીતે સમજાવે છે એમ. માનવ એક સામાજિક પ્રાણી છે, અને તે ક્યારેય એકલો રહી શકતો નથી. જન્મથી લઈને મૃત્યુ સુધી વ્યક તી જે સંસ્થા સાથે જોડાયેલો રહે છે તે પરિવાર છે પરિવાર એટલે માત્ર એક જ ઘરમાં સાથે રહેતા લોકોનો સમૂહ નથી પરંતુ પરમ પરસ્પર પ્રેમસને અને સંપર્ણથી જોડાયેલા સભ્ય અને સંગમ છે આપણા ભારત દેશમાં પરિવારને એક પવિત્ર સંસ્થા માનવામાં આવે છે આજના આધુનિક સમયમાં મુખ્યત્ બે પ્રકારના પરિવાર જોવા મળે છે જેમ કે તને ખબર જ હશે આજના સમયમાં બધા લોકો કો અલગ થઈ ગયેલા છે હવે પહેલાં જમાના જેવા બધા સાથે નથી રહેતું આ જેે જેમ કે ઇંગ્લિશમાં કહેવા આવે છે કે જોઈન્ટ ફેમિલી એક અલગ પરિવાર છે જેમાં દાદા દાદી માતા પિતા કાકા કાકા અને ભાઈ બહેનો બધા એક જ ઘરમાં સાથે રહે રહે છે આવા પરિવારના બાળકોના વડીલોની આશીર્વાદ અને સંસ્કાર સહજથી મળતી નથી બીજું તો તમને ખબર હશે ન્યુક્લિયર ફેમિલી ઇંગ્લિશમાં કહેવા આવે છે જે કે ગુજરાતીમાં કે છે વિભક્ પરિવાર જે તમને ખબર છે પહેલા જમાનામાં બધા લોકો એકસાથ રહે છે નાના દાદા અનેને પછી એના બચ્ચ ને એને ભાઈ બહેન બધા સાથે રહેેવામાં આવે છે આજના સમયમાં નોકરી કે વ્યવસાય અર્થ લોકો શહેરો તરફ શરાાંત કરે છે જેના કારણે વિભક્ત પરિવારનું પ્રમાણ વધી છે જેમાં માત્ર માતા પિતા અને તેના સંતાનો જ સાથ રહે છે વ્યક્તિના શારીરિક માનસિક અને સામાજિક વિકાસમાં પરિવાર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મારે ઘરમાંથી જ સૌ પ્ર્રથમ બોલતા ચાલતા અને વડીલોને મન આપતા શીખે છે પરિવાર એ બાળકની પ્રથમ પાશાળા છેમ તમે તો બ તમે તો ખબર જ હશે બહ બધા જગા સુન્યાવે છે કે બાળકોને પહેલા પ્રથમ પાઠશાળા એ એના પરિવારને એનું ઘર જ હોય છે જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી કે સંકટ આવે ત્યારે પરિ પરિવાર ના સભ્ય હંમેશા આપની પડખે ઉભા રહે છે કોરોના કાળ કોરોના કાળ દરમિયાન પણ પરિવારે જ લોકોને માનસિક હૂફ આપી હતી દિવાળી હોળી કે નવરાત્ર્રી જેવા કોઈ પણ તહેવાર જ્યારે પરિવાર સાથે મળીને ઉજવવામાં આવે છે ત્યારે તેનો આનંદ બમણી થઈ જાય છે જોકે તને ખબર છે જય્યારે બધા લોકો એકસા રહે છે તે ઘરમાં જ્યારે જય્યારે નબાતીને દિવાસ અને જેવા તહેવારો ઉજવવામાં આવે છે તે કેટલી મજા આવે છે બધા ભાઈ બહેનોને અ બધુ સાથે રહેવામાં આવે છે ને બધું બહુ મજા કરે છે આજના ટેકનોલોજીના યુગમાં પરિવારનું સર બદલાઈ રહ્યું છે લોકો એક જ ઘરમાં હોવા છતાં મોબાઈલ અને સોશયલ મીડિયા વ્યસ્ત રહે છે જેના કારણે પરસ્પર સંવાદ ઓછો થઈ રહ્યો છે વડીલોની ઉપેક્ષા અને એકલા આજ નામ સમયના મોટા પડકારો છે સુખી જીવન માટે પરિવાર પ્ર પણ વાતચીત અને સમય વિતરવો ખૂબ જ જરૂરી છે. જેમ કે આજે લોકો બધા આખો તે ફોનમાં ફોનમાં ફોનમાં જ બીજી રહે છે આખો દિવસ ફોનમાં જ રહે છે એમાં કામ કરે છે અને ટાઈમ વેસ્ટ કરે છે બધા લોકો એક જ ઘરમાં રહેવા છતાં એ લોકો સાથેમે વાતચીત નથા નથી કરતો. એવું કહેવાય છે કે પિતાથી મોટો કોઈ સલાહકાર નથી અને માતાના આંચલથી મોટી કોઈ દુનિયા ન થી. દુનિયામાં ગમે તેટલી સંપત્તિ કમાઈ કમાઈ લો પણ જે શાંતિ અને સુરક્ષા પરિવારમાં મરે છે તે ક્યાંથી મળતી નથી. તેથી આપણે આપણા પરિવારના દરેક સભ્યોને આદર કરવો જોઈએ. અને સાથે મરીને પ્રેમપૂર્વક રહેવો જોઈએ. જેમ કે તને ખબર છે જ્યારે બધા લોકો સામે છે તો દે દાદા અને દાદી બધા કેટલા પ્રેમ કરે છે બાળકોને પણ આજના સમયમાં બધા લોકો અલગ થઈ ગયયા છે દાદા દાદી અલગ રહેવા છે ને બાળ કો અને માતા પિતા અલગ ઘરમાં રહે છે છતા આ તો બેન તમારોું શું વિચાર છે આ વિશે?
હા તમે ખરેખર ચોક્કસ કીધું. અ પરિવાર છે ને એ આપણા જીવન છે ને સૌથી મહત્વનો આધાર છે. પરિવારમાં માતા પિતા, ભાઈ બેહેન જેમ તમે કીધું દાદા દાદી અને અન્ય સભ્યો સમાવેશ થાય છે. અ પરિવાર છે ને આપણા પ્રેમ સં સ્કાર અને સુરક્ષાને સહકાર આપે છે પરિવારના છે ને સભ્યો સુખ અને દુઃખ માં છેને એકબીજાને સાથ આપે છે. તમને તો ખબર જ હશે કે અ આપણને જે સંસ્કાર મળે છે ને તે દાદા દાદી, ચાચ ચાચી, મોટા પપ્પા ને મોટી મમ્મી એ લોકો થી જ મળતું હોય છે. આખો પરિવાર જ્યારે સાથ રેહ છે ને તો બાળકોને સંસ્કાર અને પ્રેમ અને ભાવનાઓ ખુબ જ સારી રીતે મળે છે.
આદર સંભાળ રાખવો જોઈએ તમને ખબર જ હશે કે પરિવાર સમાજનો છે ને પાયો છે અને સારા સમાજમાં છે ને નિર્વાણમાં છે ને મહત્વ ભૂમિ કા ભજવે છે હ ને? અને તમે તો ખબર જ હશે કે જે માતા પિતા સા થે બાળકો રહે છે. તે બા અ બાળકો સાથે રહે છે તે પિતા છે જે કામ પર જાય છે ને માતા ધેરનું કામ કરતી હોય તો બાળકોને તે પ્રેમ નથી મળતો જે પરિવાર સાથે મળે છે.. અને લાગણી તે પણ અને વિશ્વાસ અને ઘર બધું નથી મળતું પરિવાર ના છે ને સભ્યો એકબીજા જે મદદ કરે છે ને તે ક્યાંય નથી જોવા મળતું દરેક પછી મુશ્કેલી સાથે છે ને ઊભા રહી શકાય છે. પરિવાર આપણને છે ને એકતા અને અ સહયાકારતા મહત્વને સમજાવે છે. અને હું કહું ને તો જ્યારે ઉત્સવો આવે છે ને તો ખુબ જ સારો લાગે છે. કારણ કે આખો પરિવાર એક જૂઠ થઈ ને જ્યારે કોઈ પણ ઉત્સાવો ઉજવા ઉજવાય છે ને તે ખુબ જ સારું લાગે છે. અરે તે ઉત્સવોમાં જે પકવાનો બનતા હોયને મજાક મસ્તી ચાલતી હોય તે ખુબ જ સારું લાગે છે. પછી આ બાળકોનો સારો અભ્યાસ છે ને પરિવાર ની છે ને મોટી ભૂમિકા હોય છે. અને હું કહું ને તો પરિવાર સાથે તહેવારો ઉજવવામાં મજા જ અલગ છે. અને દિવાળી ઈદ હોળી નવરાત્રી અને રક્ષાબંધન, આવા તેહવારોમાં તો ખુબ જ સારું લાગે છે અને ખુબ જ આનંદ આવે છે. અ તેનાથી છે ને પ્રેમ અને એકતા વધે છે. પરિવારના છે ને દરેક વ્યક્તિ એનું છે ને સંનયમાન કરવું જોઈએ. મોટા લોકોની છે ને વાત સાંભળવી અને નાના પ્રેમ નો કરવો નાનાથી પ્રેમ કરવું એકબીજા સાથે મદદ કરવી અને સારા પરિવાર ઓળખ એ જ છે. અને પરિવાર માનવને માણસ ને છે ને જીવનમાં છે ને આગળ વધવા માટે છે ને પ્રેરણા આપ તા હોય છે તને તો ખબર હશે કે દાદા દાદી બાળકોને કેટલી અ કહાણી ઓજ સંભળાવે છે અને પરિવારમાં જે પ્રેમ પછી આનંદવાદ હોય છે ને તે દાદા દાદી જ આપતા હોય છે અને કોઈ પણ મુશ્કેલી આવે છે ને તો દાદા દાદી સંભાળી લે છે તેથી જ પરિવાર નું મહત્વ જીવનમાં છે ને સૌથી વિશ્વેષ છે પરિવાર માં છે ને રહેતા આપણને છે ને વહેંચીને જીવનનું છે શીખી જવાનું છે અને એકબીજાની છે ને ખુશી ખુશ થાવું પછી દુઃખ માં દુઃખી થઈ જવાનું તે પરિવાર જ છે. પરિવાર આપણા જીવન ની છે ને પ્રથમ શાળા છે અહીંથી છે ને આપણે બોલવાનું ચાલવાનું સારા સંસ્કાર અને અને પછી વડીલોને આદર કરવું તે બધું જ આપણે ત્યાંથી શીખતા હોઈએ છીએ અને સંયુક્ત પરિવાર જે છે ને અ નાનો પરિવાર બંને અ બને નું પોતાનું છે ને મહત્વ છે. જ્યાં પ્રેમ વિશ્વાસ અને એકતા હોય છે ને ત્યાં પરિવાર હંમેશ શાહ ખુશી રહે છે અને પરિવાર સભ્યો એક બીજા હિંમત અને પ્રત્ય સહાર આપે છે અને મુશ્કેલી ના સમયે પરિવાર એકબીજા સાથે ઉભા રહે છે તો ખુબ જ સારું લાગે છે. હા ને બેન તમે શું કેવા માંગો છો આ વિશે
તમે ખરેખર ચોક્કસ કીધુ પરિવાર તો મનુષ્યની જીવનમાં બહુ મહત્વ રાખે છે. જેમ કે તને ખબર હોય સે પરિવાર એ સૃષ્ટિનો સૌથી સુંદર અને પવિત્ર રચના છે. માનવ સંસ્કૃતિના વિકાસના પરી પરિવારનો વારો સર્વપરી રહ્યો છે વ્યક્તિ ગમે તેટલો સફળ થાય કે ધનવાન બને પરંતુ દિવસના અંતે જે શાંતિ અને આશરો શોધે છે તે માત્ર તેના પરિવાર જ મરે છે. ભારતીય સંસ્કૃતિમાં વસુદેવ કુટુંબ આખું આ તમે તો કંઈ કંઈક સૂન્યો હતે, હશે. સમગ્ર પૃથ્વી જે મારો પરિવાર છે. ની ભાવના વર્ણાયેલી છે પરિવાર એ માત્ર લો લોહીના સંબંધો સમૂહ નથી પરંતુ પરસ્પર સંપણ અને લાવણીઓની જીવંત પ્રત્યેક છે એક આદર્શપ્રભાવ વ્યક્તિ અને સમાજ માટે અનેક મહત્મ કાર્ય કરે છે.
વ્યક્તિ બહારની દુનિયાના તણાવ અને મુશ્કેલીઓથી કંટારીને જ્યારે ઘરે આવે છે. ત્યારે પરિવાર તેને માનસિક શાંતિ અને હુફ આપે છે.
તો જેમ કે ત તને તમે કીધું કે પરિવાર એ સૌથી અ સૌથી મહત્વપૂર્ણ છે આપના જીવનમાં જયારે દુઃખ હશે કે કઈ પણ હશે પરિવાર જ યાદ આવશે. ચાલો ભાઈ મને તમારા સાથે વાત કરવા ખૂબ જ ગમ્યું તમારો ખૂબ ખૂબ આભાર.
તમારો પણ ખૂબ ખુબ આભાર.